હેલો
કેમ છો તમે?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું તમને મારી અવાજ આવતી છે?
હા મને આવડે છે.
સારું. અ તો આજે હું તમારા સાથે ખોરાક વિશે વાતો કરવા માગુ છું તમારા પાસે ટાઈમ છે?
હા છે ને બોલો ને
સારું તો તને તો ખબર જ હશે શ ખોરાક આપણા જીવનમાં શું મહત્ત્વ રા ખે છે. મનુષ્યની ત્રણ પ્રાથમિકતા અને અનિવાર્ય જરૂરિયાત તો છે હવા, પાણી અને ખોરાક આ ત્રણમા ખોરાક એ શરીરનો ચલાવવાનું મુખ્ય બળતણ છે. જેમ પેટ્રોલ વિના ગાડી ચાલી શકતી નથી તેમ પૌષ્ટિક આહારોને મનુષ્યની શરીર કામ કરી શકતું નહીં. જી આ આહાર અને પોષણ જીવવા માટે ખોરાક ખૂબ જ જરૂરી હોય છે. ખોરાક આપણા શરીરમાં અનેક મહત્વનો કાર્યો કરે છે. આપણે જે પણ શારીરિક અને માનસિક કામ કરીએ છીએ તેના માટે જરૂરી શક્તિ આપ પણને ખોરાકમાંથી મરે જ છે તમે તો ખબર જ હશે બાળપણથી લઈને યુવાની સુધી શરીરના યોગ્ય અંગોના વિકાસ અને વૃદ્ધિ માટે પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર જરૂરી છે. અને પછી સારો આહાર આપણને બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. જેથી આપને વારંવાર બીમાર પડતા નથી આજના આધુનિક યુગમાં ખાવા પીનાના ટેવો ખૂબ બદલાઈ ગઈ છે. લીલા શાકભાજી, તાજા ફળો, દર, કઠોળ, દૂધ અને અનાજને સંતુલિત આહાર તેને બેલેન્સ ડાયટ કહેવામાં આવે છે આવો ખોરાક શરીરનો લાંબો અને સ્વસ્થ આયુષ્ય આપે છે સ્વસ્થ અ પીઝા, બર્ગર્સ ચિપ્સ અને મેંદામાંથી બનેલી વસ્તુઓ જીભને ભાવે છે પણ શરીરને નુકસાન કરે છે. તેનાથી સ્થૂળતા ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ગંભીર સમસ્યાઓ અ થાય છે. આપણે ગુજરાતીમાં એ કહેવત છે જેવો અન્ન તેવું મન આપણે જે પ્રકારના ખોરાક ખાઈએ છીએ તેવી જ આપણી વિચારસરણી અને સ્વભાવ બને છે. શુદ્ધ અને શાકાહારી ખોરાક મનને શાંત અને પવિત્ર રાખવામાં આવે છે. જ્યારે તીખો તળેલો અને વાસી ખોરાક માણસના આળસ અને ક્રોધ વધારે છે. ખોરાક એ ભગવાનની આપેલી અમૂલ્ય ભેટ છે. આપણે હંમેશા ભૂખ પ્રમાણે જ જમવું જોઈએ અને અન્નો બગાડ અટકાવવો જોઈએ. પૃથ્વી પર ઘણા લોકો જેવા અ આ પૃથ્વી ધણા લોકો એવા છે જેમને મેં ટંક પૂરતો ખોરાક પણ મળતો નથી. તેથી પૌષ્ટિક આહાર ખાવો સ્વસ્થ રહેવું અને અન્ન દેવતા નું સન્માન કરવું જ સાચો જીવન મંત્ર છે. આહાર એ જીવન છે પૃથ્વી પર ના ના તમામ સજીવો મનુષ્ય, પશુ, પંખીઓ અને વનસ્પતિ માટે ખોરાક એ સૌથી મુળભુત જરૂરિયાત છે. હવા અને પાણી પછી જો શરીર ટકાવી રાખવામાં રાખવા માટે કોઈ તત્વ અનિવાર્ય હોય તો તે ખોરાક જ છે. ખોરાક એ આપણા શરીરનું અંધાણ છે. ઇંધણ છે જે આપની રોજિંદી ક્રિયાઓ કરવા કરવા માટે જરૂરી ઊર્જા પૂરી કરવામાં પૂરી કરતી છે. માત્ર પેટ ભરવું એ જ ખોરાક હોતો નથી. પરંતુ શરીરનું પૂરતું પોષણ આપ વું તે મુખ્ય છે. સંતુલિત આહારમાં નીચે અ નીચે પણ યોગ્ય માત્રામાં સમાવશ થાય છે એમ ઘઉં ચોખા બાજરી અને ઘી તેલમાંથી મળે છે, જે શરીરને કામ કરવાની મુખ મુખ્ય શક્તિ આપવામાં આવે છે, દાળ, કઠોળ, દૂધ. અને પનીરમાંથી મળે છે જે શરીરના સ્નાયુએ મજબૂત કરવું છે અને નવા કોષો બનાવવામાં આવે છે. તાજા ફરો અને લીલા શાકભાજીમાંથી મળે છે, જે આપણે રોગ રોગો સામે રક્ષણ આપે છે. આપના રિષુ મ મુનિઓ અ મુનીયોએ કહ્યું છે કે આપને જેવા ખોરાક ખાઈએ છીએ તેવી જ આપણી વિચારસરણી બને છે. તો રાંધેલો અને શાકાહારી આહાર મનને શાંત પવિત્ર અને પ્રસન્ન અ રાખે છે. વધુ પડતો તીખો તળેલો વાસી કે માંસાહારી ખોરાક મારણાત્મક ક્રોધ આરસ અને નકારાત્મક વિચારો વધારે છે. આજના આજના દોડધામ ભાર્ય જીવનમાં લોકો પરંપરાગત ખોરાક છોડીને. જંક ફૂડ જેમ કે પીઝા બર્ગર નૂડલ્સ પેકેટ વાળી ચીપ્સ તરફ વળ્યા છે, આ ખોરાક જીભને સ સ્વાદિષ્ટ લાગે-લાગે તો છે. પણ પેટમાં જઈને ઝેર સામ અ સમાન બને છે. અ જેમ કે તેના નાની ઉંમરે છે ડાયાબિટીસ હૃદયરોગ હાઈ બ્લડ પ્રેશર અને મોટાવા જેવા બીમારીઓ આપના શરીરમાં આવે છે. ઘરનો શુદ્ધ અને ગરમ ભોજન જ ખાવા જોઈએ, અને જે લા અને એ ઘરનું શુદ્ધ અને ભોજન આપણને લાંબી આયુષ્ય આપ વામાં મદદ કરે છે, આજે દુનિયામાં એક તરફ વૈભવી લગ્નો અને પાર્ટીઓમાં. અ ટનબંધો ખોરાક કાયરાપેટીમાં ફેંકાયો છે. તો બીજી તરફ લાખો ગરીબો અને બાળકો ભૂખ્યા પેટ સુૂઈ જાય છે. ભારતીય સંસ્કૃતિમાં, અન્નદેવતા માનવામાં આવે છે. કેમ આપની થારીમાં એટલો જ ખોરાક લેવો જોઈએ, જેટલી ભૂખ હોય. વધેલો ખોરાક ફેકવા બદલે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં એ આપણી સમજે ફરજ છે. તો બેન તમારું પણ વિચાર છે આ વિશે?
હ તમે જે કીધું ને ખરેખર ચોક્કસ કીધું. અ ખોરાક છે ને માનવના જીવનની છે ને સૌથી મૂળભૂત જરૂરઆત જરૂરિયાત છે હ ને. જેમ અ જેમ હવા અને પાણી વગર જીવન શક્ય નથી. એમકે પૌષ્ટિક ખોરાક પણ વગરશે ને શરીર અવશ્ય રહી શક્ય નથી. ખોરાક આપણને છે ને શક્તિ આપે છે, શરીર ની વૃદ્ધિ કરે છે તે ને રોગો સામે છે ને લગાડવા છે ને ક્ષમતા વધારે છે. અને પછી સંતુલિત આહારમાં કાર્બોહાઈડ્રેમ પ્રો પ્રન ચરબી વિટામિન ખનીજ તત્વો છે ને. પૂરતું પાણી હોવું જરૂરી છે હા ને. આપડે દરરોજ ને તાજા શાકભાજી ફળો દાળ. પછી અનાજ દૂધ અને દૂધ થી બનેલી છે વસ્તુઓ પછી બધા ખાવું જ જોઈએ વધુ છે ને તેલ વાળોને મ સાલા વાળો છે ને અ જંક ફૂડ ઓછામાં ઓછું એટલે ખાવું જ ના જોઈએ કારણ કે તે છે ને સ્વાસ્થ્ય માટે છે ને નુકસાન કારણ છે બની શકે છે નુકસાન અને સમય સર છે ને અ સ્વચ્છ ખોરાક લેવો જ જોઈએ ને અ તંદુરુસ્તી તેનાથી છે ને વધી જાય છે સ્વચ્છતા પણ ખોરાક જેટલી જ મહત્વપૂર્ણ હોવું જોઈએ ખાવા પેલા છે ને હાથ ધોવું જ જોઈએ અને ખોરાક થાળી ને પછી રાખવી અને શુદ્ધ પાણી છે ને પીવું જોઈએ ખોરાક છે ને ક્યારે પણ છે ખુલ્લું ના રાખવું તો ઢાકીને જ રાખવું જોઈએ અને સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક થી છે ને શરીર મજબૂત બને છે અને અનેક છે ને બીમારીઓ થી છે ને બચી શકાય છે અ હું કવુને તો પછી અ કે સારો ખોરાક છે ને એ સારું સ્વસ્થ છે. તેવી છે ને દરેક વ્યક્તિ છે ને સંતુલિત પૌષ્ટિક અને સ્વચ્છ ખોરાક લેવાની ટેવ પછી વિકસવી જ જોઈએ હા ને અને ખોરાક છે ને આપણે આપણા છે ને જીવનનો છે ને અધાર છે. દરેક જે અ જેમકે પ્રાણીઓ જીવવા માટે છે ને, ખોરાકની જરૂર પડે છે. અને સારો પૌષ્ટિક છે ને, ખોરાક શરીર ને છે ને, શક્તિ આપે છે. મગીનો નો વિકાસ કરે છે, અને શરીર નો છે ને, તંદુરસ્તી બનાવે છે. બાળકોનો વિકાસ માટે છે ને, સંતુલિત આહાર. ખુબ જ જરૂરી છે, અ હું તમને જેમ કે તમે દું ને કે અ ચિમગી પીઝા બર્ગર ને પૌષ્ટિક ખ્વારા કોષ ને ખાવું જોઈએ આ બધું ના ખાવું જોઈએ હા તે સાચું હતું આપણે છે ને શા ભારત ને વિવિધ પ્રકારના ખોરાકો મળતા હોય છે ગુજરાતમાં રોટલી શાક દાળ ભાત ખીચડી છાસ અને અ સલાડ જેમાં છે ને પૌષ્ટિક ખોરાક મહત્વ છે અને ત્યાં અહિયાં છે ને ફળો અને લીલા શાકભાજી વિટામિન અને એક છે ને ખનીજ તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે તેમાં એટલે તે જ ખાવું જ જોઈએ જે શરીરને છે ને રોગોથી છે ને બચાવે છે અને હું કહું ને તો આજના સમયમાં છે ને ઘણા લોકો છે ને પીઝા બર્ગર પછી કોલ્ડ ડ્રિંક ને પછી અન્ય જંક ફૂડ જે છે વધારે ખાતા હોય છે તેથી છે ને કિડની ખરાબ થાય છે હૃદયને પ્રોબ્લમ આવે છે ગળામાં અને દિમાગ છે ચાલતું ના હોય છે. તેથી જ આપણને એટલી અ બીમારીઓ રોગો થઈ જાય છે એટલે પૌષ્ટિક ખાવાનું ખાવું જ જોઈએ જંક ફૂડ તો આપણને અડવું જ ના જોઈએ આવા ખોરાકો છે ને વધુ સ્વમ કરવાથી છે ને અ અ પછી થડતા પછી પછી હા ડાયાબિટીસ થઈ જાય છે અને હદયામાં રોગો થઈ જાય છે આવી સમસ્યાઓ થઈ શકે છે આપણને તેથી છે ને શક્ય હોય તો તેટલો જ ઘરનો તાજો અને સ્વચ્છ ખોરાક જ લેવો જોઈએ આપણને આપડે ખોરાક નો છે ને બગાડ પણ ન કરવો જોઈએ કારણ કે અહિયાં તો ખુબ જ આપણને ખોરાકો મળતા છે. પણ કઈ એવા દેશો છે બોજ ગરીબ હોય છે ત્યાં ખોરાકની છે ને ઓછીમાં અ બત અ એટલે નીચી માત્રા છે ત્યાં ખોરાકો નથી મળતુ અને બાળકો ભુ કાં ઊઘે છે તે એના માટે આપણે એ વિચારીને છે ને ખોરાક નો છે ને બગાડ ન કરવો જોઈએ અને ખોરાક આપણા માટે છે ને ખૂબ જ મહત્વનો છે. અને હું કહું ને તો બધું છેને. જેટલી જરૂર હોય, ને તેટલો જ ખોરાક લેવો જોઈએ. વધારે ન ખાવું લેવાનું તેનાથી છેને, પેટમા દર્દ થઇ જાય છે. અને બચેલો ખોરાક જરૂરિયાતમંદ છેને, લોકોને આપવાનું જ પ્રયત્ન કરવું જોઈએ આપણને કારણ કે તેને ફેકવુ ન જોઈએ. બીજાનું પેટ ભરાય તે સારું કહેવામાં આવે છે, એટલે બીજાને આપી દેવાનું અંત્રમાં છેને. અ સંન્યમાન કરવાનું છેને, આપણી ફરજ છે. અને સ્વસ્થ જીવન માટે છે ને પૌષ્ટિક સંતુલિત અને સ્વચ્છ ખોરાક સાથે છેને, નિયમિત કસરત પણ કરવુ જોઈએ, તમને તો ખબર જ હશે કે ખોરાક છેને દિવસમાં આપડે કેહેવામાં આવે છે, કે રાજા મહારાજા જેમ નાસ તોને ખોરાક ખાવો જોઈએ ને રાત્રે છેને, ગરીબ જેવું ખાવાનુ કે ઓછું ખાવાનુ અને વધારે મસાલા વાળું નહી ખાવાનું કારણ કે તે આપણે ખાઈને છે ને તરત જ ઊઘી જઈએ, છીએ તે આપણને નુકસાન થાય છે. અને કસરત કરવુ જોઈએ જેમ કે મેં કીધું ને તો યોગા કસરત આપણને છેને, કરવુંજ જોઈએ અને તો ઊંઘા પણ એટલી જ જરૂરી છે. સ્વસ્થ શરીર જ અને સ્વસ્થ મન વસે છે. અ તમે જે કીધું ને મને ખુબ બ જ સારુ લાગ્યુ તમે કઈ બીજું કેવા માંગો છો, મેડમ
અ તમે ખરેખર ચોક્કસ કીધું કે ખોરાક આમે એવા બો મજને આજના યુવા તો જંગફુડને બહુ ગમે છે, બટ એ એના શરીર માટે મહત્વ નથી રાખતું અને એ શરીરમાં બો બધી બીમારીઓ લઈ આવે છે. ચાલો બેન મને તમારા જોડે વાત કરવા ખૂબ જ ગમ્યો તમારો ખૂબ ખૂબ આભાર
હા સારું ખુબ ખુબ આભાર